હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
કેમ છો? તમે મજામા?
હઉ મજા
હા એટલે શું થયું હા હું પણ એકદમ મજામાં એટલે શું થયું કાલે ગયા તા અમે દવાખાને સાંજે અને તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી
કોની તબિયત ખરાબ થઈ ગઈ અરે અરે
ગળામાં દુખાવો માથામાં દુખાવો ઠંડી લાગવી તાવા આવવો એવું થઇ ગયું તું તો પછી કાલે મારા ભાઈ ના દવાખાને ગઈ હતી હું પછી એને બોટલ ચઢાવ્યો દવાઓ આપી ગોળીઓ આપી અને સારવાર ચાલુ કરી
બરાબર હવે કેમ છે બધું બરાબર
હવે આજે સવારથી ટાઈમ જ નહતો મળ્યો
બરાબર હા હા એ તો તમે કીધું તું મને પેલા
હા સવારે ગયા હતા મંદિર માં અગિયારસ હતી તો ત્યાં જ મારે દસ વાગી ગયા
અચ્છા અચ્છા
દસ વાગી ગયા પછી ઘરે આવ્યા ઘરે આખા ઘરની સફાઈ કરી આજે આજે છો મારા છોકરાને મી નિશાળમાં રજા હતી
અચ્છા હા આજ શનિવાર હા શનિવાર રવિવાર એટલે તમાર બાપુ તો નાનો છે ને રજજ હોય બરાબર
હા તેને કરાવી મારી મદદ સફાઈ કરવામાં
અચ્છા સારું બરાબર બરાબર બીજું બધું મજા
હા સફાઈ કરવામાં એને મારી મદદ કરી એને આખું ઝાપડટયું ઘર પછી એને બધું લૂચ્યું કકડાથી
હા અચ્છા અચ્છા આટલો નાનો પ્રોગ્રામ કરે છે તમારું
હા બધું જ કામ કરે જય્યારે કામવાળ ના આવે ત્યારે હું આસસ કરસું તો એ મને ધોડાવે હમ એ સાઝડું મારે્યા તું હું પો તું કરી દઉં.
બરાબર બરાબર
હા આટલો નાનો છોકરો છે બધી જ કામમાં મારી મદદ કરે બસ આ ખુબ ઘર નીચેનુંું ઝાપટ્યું પછી મારી સાથે ઉપર આવ્યો મારો રૂમ સાફ કરવાવા પછી રૂમ સાફ કરાવીને પાછા નીચે ગયા અને આજે બધ બધું એને કામ વાીને લિક્વિડ નાખીને ઘસી આપ્યું ઘર
અચ્છા અચ્છા બીજું જમી લીધું તમે
હા તમે જમી લીધું
હ મેં જમે લીધો શું જમ્યો તમે આજે
આજે મેં પાલકનું શાક અને ભાત
અચ્છા અચ્છા બરાબર બરાબર
હમ અને તમે
મેં તો રસ વાળું બટાકાનું બટાકા અને આપડે કેળા નું શાક અને રોટલી છાસ સલાડ પાપડ
હા હા હા આમે પાલકનું શાક ભાત કેળા બટાકા તર્યા અને રોટલીઓ બનાઈ દહી અને થોડાક પુંઘળા તરી દીધા સાઈડમાં
અચ્છા અચ્છા બરાબર બરાબર
હમ પછી ત્યાંથી આખું કામ વાળી કામ પતાય ને ગઈ સવા બાર થઈ ગયા બપોરના પછી મારા છોકરાને એને સફાઈ કરી મારા છોકરા એ તો એને બહુ ભૂખ લાગી તો પછી એને મેં ખવડાયું અને પછી પાછા અમે બંસલ મોલમાં ગયા
અચ્છા અચ્છા
હા ત્યાં જ અમને સવા એક થઇ ગયો પછી ત્યાંથી ઘરે આવ્યા અને પછી જમ્યા જમ્યા અને પછી રસોડું સાફ કર્યું ને ઉપ ઉપર મારા રૂમમાં આવતાં આવતા જ બે થઈ ગયા પછી મારા છોકરાને સુવાડ્યુંય હમણાં ત્રણ વાગે હૂ ગયો પછી તમને ફોન કર્યો
બરાબર મારે બી આજે તો સવારથી હવે બીઝ ચાલે છે બધું મોડું થઈ ગયું હતું ઉઠવામાં પછી હું મંદિર ગઈ મંદિર થી આઈ એટલે નાસ્તો કર્યો નાસ્તો કર્યો અને પછી રોટલી વણી રોટલી વણી ને પછી જમ્યા બા પેલી સિરિયલ આવે છે ને તારક મહેતા
હા
એ જોઈ જોતા જોતા જમ્યા ને પછી બે ત્રણ ફોન કર્યો એપ પર
હવે છે ને એવું આવે છે ને હું ઊંઘીને ઊઠીશ એટલે મારે વાસણ ગોઠવવાના છે બધા વાસણ ગોઠવી અને પછી જમવાનું મનાવીશું પછી જમવાનું બનાવીશ પા છોકરા ને જમાડીશ પછી આજે છે ને ત્યાં અ હસવાનો છે ને પ્રોગ્રામ છે રાજા સ્ક્વેર માં
હા હા
હા ત્યાં મને જવાની ઈચ્છા છે તારે ચાલવુ છે
ના મારે આજે એકચુલી રાત્રે હવે પાછું મંદિર જવાનું છે આજે શનિવાર છે ને એટલે હનુમાન મંદિર જઈશું અમે બધા
હા હા હા
હ તમારો ભાઈ વાણી છે ત્યાં આમને
હા હા ત્યાં તારા ચલવું હોય તો ચાલ તો જઈએ
ના ના ચાલશે મારે તો
તારો ભાઈ યા બેન કોઈ ચલશે
ના ના ના એમનું હવે આજે જોઈએ એની બેહેન પણં આવી છે ને અમારી બેહેનની એટલે તો હવે એની જોડે ફરશે આજે તો
કઈ આયશે
આમાં સામે રે છે ને હમણાં ગઈ થી ર રહી આઈ છે આજે એટલે
કઈ શું નામ છે એની બહેન પરી નું નામ શું છે
વનપણી નું નામ મુસ્કાન છે
હા એ મુસ્કાને તો હેનિલ સાથે સ્નેપચેટ પર સો સ્ટ્રાાઈક કરી દીધી ખબર પડી ત ને
ઓ વાપરે એટલી બધી થઇ ગઈ
હા તને ખબર પડી
ના મને એનું ખ્યાલ નતું તમને એને શું ફોટા મૂક્યા છે
હ સ્ક્રીન શોટસ મુકી છેે
અચ્છા એવું છે બરાબર બરાબર હા બી જુ બધું મજામાં તમારી સાસુ મજામાં
હા મજામાં હમણાં છે ને મારા મામી સાસુ બહાર ગયા છે
અચ્છા
કાલથી વડોદરા એમના ભાઈની છે ને તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે એમના ભાઈ ને કેન્સર થઈ ગયું છે
ઓ બાપરે
હા તો પછી એમના ભાઈને ઓપરેશન કરાયું
અચ્છા અચ્છા બરાબર
એને અન્ન નદીમાં કેન્સર થઈ ગયું છે એના ભાઈને
અચ્છા અચ્છા અચ્છા
પછી મારા મામા સસરા અને એમની છોકરીને જમવાનું મારે ત્યાં જ હોય છે
અ અચ્છા હા એમનું અમને એ તો તમે વચ્ચે વાત થઈ હતી આપડી લગભગ
હા તો ખાલી રાતે અહીયા જમ્યા હતા બપોરે ભી અહીયા જમ્યા
અચ્છા અચ્છા પણ આજે તો તમને આજે તો પછી એકાદશી એટલે રાત તમે ભાત ખાધા પાછો આજે
એ તો કાલે આજે સવારે પૂરી થઈ ગઈ એકાદશી
અચ્છા આજે સવારે પૂરી થઈ હોય એવું અમે બધાએ તો આજે કરી છે એકાદશી
હા હા.
અમારી ત્યાં તો બધાએ આજેજ કરી હતી એવું કેતા હતા બધા આજ
આજે પૂરી થઈ ગઈ કાલે રસી એવું કેતા હતા
અચ્છા સવારે પૂરી થઈ ગઈ એવું તો મને કઈક ખ્યાલ નથી.
કાલથી ચાલુ થઈ હતી.
અચ્છા અચ્છા કાલથી ચાલુ થઈ હતી
પૂનમ ના દિવસે ફરવા આવું છે તારા જીજાજી ને રજા છે તો
જોઈ હવે મારે તો હવે સોમવાર થી બધા ક્લાસ ચાલુ થાય છે સવારેથી
હમ્મ હમ્મ.
એટલે મેળ ખાશે તો જઈશું ને તો પછી જોઈએ કેવી રીતે ના સેટ થાય છે બધું
માનગઢ હિલ સ્ટેશન ઈચ્છા છે જવાની
અચ્છા અચ્છા બરાબર બરાબર
જોયું છે તે
ના એ તો મેં નથી જોયું
હમ્મ હમ્મ
જોઈએ છે હવે કેવી રીતના થાય છે અમારે હવે જોઈશું કાલે કદાચ ફરવા જવાના છીએ.
ક્યાં?
શું એ શું કરે છે અમદાવાદ ફરવા જવાનું છે. મારા બેન પણ ત્યાં છે ને એમ જ બધા ભેગા મળીશું એટલે જઈએે છીએ.
હમ્મ હમ્મ અને આજે તો તારી બહેન ભાઈની બર્ડે છે ને
હા આજે મારી બેહેનપણી ની બર્ડે છે.
બોલ મને કઈ થી ખબર પડી
તમને જોયું હશે સ્ટેટસ કે કે છે ને તમારા કોન્ટેક્ટમાં
હમ્મ ભાઈવીની બર્થડે છે ને આજ
હઓ એની બડે છે આજે
હમ્મ હમ્મ તો પછી તમે જવાના નથી કેક લઈને ખરેખર તો તમારે જવું જોઈએ એવું ના કરવું જોઈએ એની સાથે તમારે
પણ હેમના ફિઓન શું છે ને એ લઈ આવશે સરપાઈઝ
ફીયસી મંગેતર મંગેતર ભલે એમના લઈ જાય પણ તમારે બી લઈ જવું જોઈએ ખરેખર એમની માટે બર્થ ડે કેક
હા એ જન્મ દિવસ નો કેક તો લઈ જવો જોઈએ પણ હવે અત્યારે કોઈ છે ને એકલી કેવી રીત ના જવું
હા તો શું થઈ ગયું ક્રિષ્ણા નથી
ના એ અહી નથી હમણાં એ હમણાં બાર છે
હા તો તમે મારા વતી છે ને એમને જન્મદિવસની વધામણી આપી દેજો
હા હું એમને તમારા વતીની વધામણી આપી દઈશ. બીજું બધું સારું ચાલે છે તમારે
હા પણ આજે પાછું હમણા બપોરે ઊંઘવાનો ટાઈમ ના મળ્યો ને કાલે પાછું દવાખાના માંથી બોટલ ચઢઈ આવી હતી અને હમણાં બપો પોણ ઊંઘવાનો સમય ના મલયો
અચ્છા અચ્છા હા તમે પણ પાછા વહેલું સવારે ઉઠ્યું એ વાત પે બરાબર તમારી વહેલું ઉઠવાનું હોય
હ અને પાછો બોટલ જય અને પાછી હમણાં બપોરે ઊંધી નથી તો પછી તબિયત ખરાબ ના થઈ જાય અને રાત્રે પાછું જવાનું છે.
અચ્છા અચ્છા ના તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો હ સારી વાત તબિયત ઠીક હોવી જોઈએ તો માણસ સ્વસ્થ હોય તો બધું કામ થાય
હમ તમારા મમ્મીની તબિયત કેવી છે, હવે હાલો હાલો. હાલો હાલો. હાલો હાલો. હાલો.